હા, બોલો.
કેમ છો? મજામાં બરાબર, કેવું છે તબિયત પાણી?
તી ચાલે છે.
બર. હા અમારે તો અહિયાં બહાર ખાવા જવાની વાતો ચાલુ છે. આ ખાવા જવું પેલું ખાવા જવુંને એવું થાય છે.
હમ
બરાબર. તો પીઝા ને બધું ખાવા જવાનું કેતા તા તો એ વખતે મેં આપડે ખબર પેલો એ બના્યા તા રોટલા પર પીઝા.
ભાખરી પર પીઝા.
ભાકરી પર પિઝા. બસ ત્યારે મને એને યાદ આવી કે સારું કેશાબેન ના ઘરે ખાવા જવા જેવું છે એવું
આવી જાઓ.
બધી વસ્તુ માં આવેય તો વેરાયટી આઈ ગઈ છે નઈ હેલ્દી વેરાયટી..
બધા ન હવે હેલ્ધી વર્ઝન નીકળી જ છે.
મોમોઝમાં બી કેબીજમાં રોલ બનાવી દે છે. પછી
રાઈસ પેપર રોલ પણ આવી ગયા અંદર
કેવા
રાઇસ પેપર રોલ
હા રાઈસ પેપર રોલ બરાબર મેં આજ સુધી નહી ખાધું રાઈસ પેપર
મેં પણ ન
અને આ જે હેલ્ધિ વર્ઝન્સ જે હોય છે ને એ જે પેલા મેઈન હોય એના કરતા પાછા મોંઘા હોય છે
હમ
અને અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે રાગી
હા
બધી જગ્યાએ રાગીની રોટલી રાગી આ રાગી તે અને અત્યારે તો એના ભાવ પણ વધી ગયા છે તો સારો એક બિઝનેસ સેટઅપ થાય એ છે. પછી હા અમારા સ્ટુડન્ટોને હમણાં તો શું કેવાય મળતું જ હોય છે બધું બધી બિઝનેસ સેટઅપ કરવા માટે બધું ડોન્સ ને બધું તો અમારે તો અહીં એક છોકરા એ ગુલમોહરની અ ગુલમોહર જ હતું ના શું હતું ઘા ગુલમોહર નું જ હતું કદાચ તો એના પેટલ્સ માંથી પેલું એ બનાવ્યું હતું ગુલકંદ બનાવ્યું તું બનાવે છે. મતલબ પ્રોડક્ટ બની જાય એની પછી એક ફિંડલા જે આવે છે ને પ્લાન્ટ પેલા હા એનું બી જ્યુસ અત્યારે હા બર આ એનું બીજુ એક વેચા મતલબ વિચારી છે કે જો થતું હોય એક વખત એક્ડોસ લઈને અમારા ગાર્ડનમાં વાય્યું છે જો થતું હોય તો પછી એનો પ્લાન્ટ બનાવી દઈએ ઉગી જાય તો પછી એનું ફ્રૂટિંગ થાય નેક્સ્ટ સીઝનમાં તો પછી બનાવીશું એમ વિચાર અછા હવે જોઈએ આ હાથલાથોર ન મેં બારથી લાવી હતી તો અમારા જે ગાર્ડનર છે ને ત બાયો સાઇન્સ ના એમને લઈ લીધો છે હમણાં એક એક જોઈએ કલ્ટિવેટ કરી જોઈએ એમ જો સક્સેસ ગયા તો પછી નેક્સ્ટ ટાઈમ અમારે તહીં જ મળી રહેશે પછી બાવ સાઈ ન એવું છે કારણ કે નથી ને આજુબાજુ ક્યાંય અમારે ત્યાં એટલે
ના એ વાત સાચી છે હમણાં આપડે અહિયાં તો ચલોતર માં તો ના જ મળે
ગરમ ગરમ વાતાવરણ નય ને અને એને ગરમ વાતાવરણ જોઈએ
ગરમ વાતાવરણ અને શું કે જમીન
હા એ સુકી જમીન જોઈએ જોઈએ હવે કદાચ એને ગાર્ડનમાં તો નહી જ વાવે અમારા બીજા ક્યાંક એવી જ એવી જ જગ્યા એ વાવશે પણ કોશિશ કરશે બીજા ક્યાંકની બીજા ક્યાંક એન્વારમેન્ટની સ્પીસીસ અહિયાં એ કરાવવાની કોશિશ કરે એટલે પછી
એક એ અને અત્યારે પેલા ઓલા નીકળ્યા છે ને અપરાજતા ના ફ્લાવર એનું બી ઘણાં ઘણું બધું ઘણું બધું નીકળ્યું છે એની અંદર
હમ્મ. એનું શું પ્રોડક બને છે કશે?
અહ ડાયાબિટીસ લોકો માટે હર્બલ ટી બને છે પર પછી અહ એન્ટી એજિંગ પ્રોપર્ટી છે, એટલે અમુક સ્કિન કેરમાં પણ યુઝ થાય છે
હમ્મ બરાબર. આમ નજ
બ્લુ રાઈસ ને બધું બનાઈ બનાઈ ખાય છે રોજ.
બ્લુ રાઈસ?
હમ્મ. એ એનું પાણી જ નાખીને.
પર્પલ ટી?
પર્પલ ટી, બ્લુ ટી પર્પલ ટી
અચ્છા ઓકે. બરાબર. અહ તો જેને નોલેજ હોય બધા પ્લાન્ટસ બધા પ્લાન્ટસમાં કંઈક ને કંઈક તો ઓ છેજ હોય જેને નો
છે. પ્રકૃતિ માં બધા જ ગુણો આવે. રા છે.
તો જે અ શું કેવાય જેને જ્ઞાન હોય બધું જેને નોલેજ હોય એ કરે એવું છે. આપણને તો બવ હું તો બોટની સ્ટુડન્ટ છું તો અમુક અમુક અ જે પ્લાન્ટ એના તો મને નામ તો નહી યાદ હોતા એવું થાય છે. તો અમુક જે જેમને જેને જોડે જોડે આયુર્વેદ ભણ્યું હોય ને એને એક સારો ફાયદો રહે કે બધી વસ્તુનું એને ઘરગથ્થું જ્ઞાન હોય કે બધું ઓર્ગેનિક એ કરી શકે મોસ્ટલી એની જે દવાઓ હોય એના પ્રોબ્લેમસ એવું થાય. અને આજકાલના જમાનામાં તો છે જેવું કે જેટલા કેમિકલ્સ ઓછા યુઝ કરીએ એટલું સારું.
બા.
એવું બધું છે.
બરાબર છે તમે કો. કે, બરોબર, ના બોલ.
અત્યારે જે કેન્સર માટે કેટલા બધા રિસર્ચ થાય છે મારું પણ એના પર જ છે.
કેન્સર પણ કરવું જોઈએ. કારણ કે હમણાં કેન્સરે છે સામાન્ય બીમારી. થઈ ગઈ છે. દર ત્રીજી વ્યક્તિ કઈકને કંઈક કેન્સર જ હોય રહે છે જ.
હા એ તો છે અને આપણા ઈન્ડિયામાં તો ખાસ કારણ કે હવે અ ફૂડસમાં કેમિકલ ની બધું વધી ગયું ને તો એના લીધે હવે બધું વધતું જાય છે શરીર અને અ આપડે સવાર ઉઠી આપડા કોલગેટ થી માંડીને સાંજે સુઈએ માઉથવોશ, બોડીવોશ, ખાવામાં બી એ જ ઓર્ગેનિક અત્યારે કશું મળતું ન કે શાકભાજીમાં કલર્સ હોય છે તો એના લીધે જે ટોક્સિન જે આપ શરીરમાં ભેગું થતું જાય છે ને ફ્યુચરમાં બહુ જ તકલીફ થવાની છે તો ઓર્ગેનિક વસ્તુઓ ઓર્ગેનિક દવાઓ આ બધાનો ક્રેઝ વધવાનો છે. ત્યારે પછી લોકોને સમજાશે અત્યારે આંખો સામે બી હશે ને લોકો કઈ કઈને બી થાકશે ને તો બી નહી સમજાયું છે. અને અ જે જે લોકો પાસે નથી બહારના દેશોમાં જે છે એમને એ લોકો પાસે નથી તો એ છે ને સ્પેશિયલ ઉગાવડાવે છે સ્પેશિયલ બધું કરાવડાવે છે અને આપણે ઇન્ડિયામાં બધું ઓલરેડી નોલેજ છે તો લોકોને કદર નહી એવું છે.
સાચી વાત છે આપ પાસે નોલેજ છે આપણી પાસે બધી પ્રકૃતિની દીધેલી બધું છે પણ કોઈને રિસર્ચ કરવું નથી કોઈને જાણવું નથી. પહેલાના જમાનામાં બધું આયુર્વેદિક દવાથી આયુર્વેદ થી થતું હજુ પણ થઈ શકે એમ છે. પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે અ રોગ પ્રત્યે કેહેવાય ને કે કાળજી લેવાની ભૂલી ગયા છે.
હા હા.
અને એ લોકોને ઝડપથી નિવારણ જોઈએ છે. તેને લીધે અત્યારે જે એલોપે ને બધું આવી ગયું છે એના કારણે આયુર્વેદિક ક્યાંક ને ક્યાંક રહી ગયું.
હા એ પણ સાચી વાત છે. એજ ને અને આપણામાં તો કેવું છે કે કોઈ પણ બીમારી થાય ને તો એના અર્લી જે સિમટમ્સ હોય ને એમાં એવું કે મટી જશે મટી જશે જ્યાં સુધી બવ વધાર ના થઈ જાય ને ત્યાં સુધી એ લોકોને એવ થાય જ નહી કે આપણે દવા કરાવીએ કે આપણે કઈ કરીએ જ્યાં સુધી છેક છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી જાય કે જે હવાર નથી રવાતું ત્યાં જેને ડાયગ્નોસ પેલા તો ડાયગ્નોસ ત્યાં કરવા જશે તો પછી દવા ક્યાંથી થાય. એવું થાય અને પહેલેથી જ જો આપણે બોડી મેન્ટેન રાખતા હોય પહેલાથી જ આપણો ગોલ આપણું ખા એ તો કેહેવાય ને કે આહાર જ દવા છે. કે જો આપણે આપણા ખાવામાં ધ્યાન રાખતા હોય આપણે આપણી ખાવામાં શું ખાઈએ છે શું આપણે શરીરમાં નાખીએ છે. અને એનાથી વધારે આપણી રોજિંદા જીવનશૈલી કે આપણે કેવું જીવન જીવીએ છીએ. જો એના પર જો આપણે થોડું ધ્યાન આપ આપી શકતા હોઈએ તો આપણે દવાઓની જરૂરત ના પડે.
સે અચ્છા અચ્છા.
તો એમાં જ બધાને લોચા વાગે છે એવું થાય છે. અને પછી જયારે આમ આપડે કહીએ ને કે ફ્રૂટ ખાવ કે શાકભાજી ખાવ કે સારી સારી વસ્તુ ખાવું કે ડ્રાય ફ્રૂટસ ખાવું તો કેશે મોંઘા છે અને પછી એજ વસ્તુ જયારે દવાખાનામાં દવામાં નાખવી પડશે ને ત્યારે પછી એ લોકો પાસે કોઈ ઓપ્શન નહીં રહેે. એટલે આમ નઈ તો આમ બંને બાજુ પછી નુકસાન જ થશે એવું છે. હેલો.
હા સંભળાઈ જ રહ્યું છે હું એજ રી કરી રહી છું કે આ દુનિયા અત્યારે ક્યામ થી ક્યાં જાય છે બટ આ ફાસ્ટ જનરેશનમાં રોગ એટલા વધી ગયા છે અને મને એવું લાગે છે કે આયુર્વેદિક પહેલા જેવું આવી છે ને પાછું તો લોકોની આયુ પણ વધે અને શારીરિક એક રીતે પણ સ્વસ્થ રે
હા એ તો સાચી વાત છે કે અ લોકોને કદા અન્ન જોકે હવે તો લોકો વળી જ રહ્યા છે આયુર્વેદ તરફ લોકોને સમજાય જ છે અને લોકો હવે તો પૈસા આપવા પણ તૈયાર છે ઓર્ગેનિક વસ્તુઓ માટે દવાઓ માટે.
સારુ તમને પછી કરું થોડી વારમાં હા.
હા.
શનિવાર કે